હલો હલો નમસ્તે
નમસ્તે
મજામાં?
હા મજામાં. તમે?
હું પણ મજામાં. આજે હું તારી સાથે મોબાઈલ ફોન વિશે વાત કરવા માંગુ છું.
સારું કરીએ.
હા આજના સમયમાં મોબાઈલ ફોન આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. નાનાથી લઈને મોટા દરેક વ્યક્તિને મોબાઈલનો ઉપયોગ કરવો ઉપયોગ કરે જ છે.
હા આજ કલ મોબાઈલ વગર નું જીવન થોડું મુશ્કેલ લાગે છે લાગે
સાચું કહ્યું. મોબાઈલ ફોન ની મદદ થી આપણે ઘણા કામ સરળતાથી કરી શકીએ છીએ. આપણે કોઈ પણ વ્યક્તિ સાથે દૂર બેઠા વાત કરી શકીએ છે, મેસેજ મોકલી શકીએ છેએ અને જરૂરી માહિતી પણ મેળવી શકીએ છે.
હા, મોબાઈલ થી વાતચીત કરવી સરળ બની જાય બની ગઈ છે.
પહેલા લોકોને એકબીજા સાથે વાત કરવા માટે પત્ર લખવા પડતા હતા, અથવા દૂર જવું પડતું હતું, પરંતુ હવે મોબાઈલ ના કારણે થોડી જ ક્ષણોમાં દુનિયાના કોઈ પણ ખૂણામાં રહેલી વ્યક્તિ સાથે સંપર્ક કરી શકાય છે.
હા, ટેકનોલોજીને કારણે ઘણો બદલાવ પણ આવ્યો છે,
હા. મોબાઈલ ફોનનો ઉપયોગ માત્ર વાત કરવા માટે જ નથી રહેતો. તેમાં આપણે ફોટા લઈ શકીએ છે, એ વિડીયો જોઈ શકીએ છે. ઓનલાઈન અભ્યાસ કરી શકીએ છીએ, અને ઘણી બધી માહિતી મેળવી શકીએ છીએ.
હા, વિદ્યાર્થીઓ માટે પણ મોબાઈલ ઉપયોગી જ છે.
હા, મોબાઈલ ના ઘણા બધા ફાયદા અને ગેરફાયદા પણ હોય છે. આજકાલ ઘણા વિદ્યાર્થીઓ મોબાઈલની મદદથી ઓનલાઈન ક્લાસ કરે છે. અને નવી-નવી વસ્તુઓ શીખે છે, શૈક્ષણિક એપ્લિકેશન અને ઇન્ટરનેટના કારણે અભ્યાસ વધુ સરળ બની ગયો છે.
હા, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ પણ કરવો જ જોઈએ.
સાચું. મોબાઈલ એક ઉપયોગી સાધન છે, પરંતુ તેનો વધારે ઉપયોગ કરવાથી નુકસાન પણ થઈ શકે છે. તેથી આપણે મોબાઈલનો ઉપયોગ જરૂરિયાત પ્રમાણે અને યોગ્ય સમય માટે કરવો જોઈએ.
હા, સંતુલન રાખવું ખૂબ જરૂરી છે.
ખુબ સાચી વાત છે, મોબાઈલ ફોનના ઘણા ફાયદા છે પરંતુ તેની સાથે-સાથે તેની કેટલીક જવાબદારીઓ પણ આવે છે. આપણે મોબાઈલનો ઉપયોગ સારા કામ માટે કરવો જોઈએ, અને તેનો ખોટો ઉપયોગ ટાળવો જોઈએ.
સાચી વાત છે.
મોબાઈલ ફોનના ઘણા ફાયદા છે, આજના સમયમાં મોબાઈલ આપણા રોજિંદા જીવનને સરળ બનાવે છે, આપણે મોબાઈલથી બેંકના કામ ઓનલાઈન ખરીદી ટિકિટ બુકિંગ, ટ્રેનની ટિકિટ બુકિંગ અને ઘણી બધી સુવિધાઓનો લાભ લઇ શકીએ છીએ.
હા, ઘણા કામ હવે ઘરે બેઠા પણ થઇ જાય છે ખબર છે?
હા, સાચું છે મોબાઈલમાં રહેલી વિવિધ એપ્લિકેશનને કારણે આપણું કામ ઝડપી થઈ શકે છે. જેમ કે નકશો જોવું, તો નકશો જોવાથી તો રસ્તો શોધી શકાય છે. કોઈ વસ્તુ શીખવી હોય, તો વિડીયો જોઈ શકાય છે અને નવી માહિતી પણ મેળવી શકાય છે.
હા, મોબાઈલમાં ઘણી ઉપયોગી વસ્તુઓ હોય છે.
મોબાઈલ ફોનનો ઉપયોગ મનોરંજન માટે પણ થાય છે. લોકો ગીતો સાંભળે છે, ફિલ્મો જુએ છે. રમતો રમે છે, પરંતુ મનોરંજન માટે કોઈ પણ સમયની મર્યાદા રાખવી જોઈએ. જેથી સમયનો બગાડ ન થાય.
હા, વધારે સમય મોબાઈલમાં પસાર કરવો યોગ્ય પણ નથી.
હા, મોબાઈલ વાપરવા માટે પૂરતો ટાઈમ અને અ પૂરેપૂરી તૈયારી સાથે વાપરવું જોઈએ કે આટલા ટાઈમે આટલું જ. ફોન વાપરવો. એમાં ઘણા લોકો મોબાઈલના કારણે પરિવાર સાથેનો સમય ઓછો પસાર કરે છે. જ્યારે આપણે ઘરમાં હોઈએ ત્યારે પરિવાર સાથે વાતચીત કરવી અને સમય પસાર કરવો પણ ખૂબ જરૂરી છે, મોબાઈલમાં આપણને લોકો સાથે મોબાઈલ આપણને લોકો સાથે જોડે છે. પરંતુ નજીકના સંબંધોને પણ મહત્વ આપવું જ જોઈએ તમારું શું કેવું છે.
તમારી વાત સાચી છે પરિવાર માટે સમય આપવો જ જોઈએ અત્યારની જમાનામાં તો લોકો એટલા બિઝી થઈ ગયા છે કે પરિવાર સાથે સમય પસાર કરતા જ નથી મોબાઈલ ના લીધે.
હા. લોકોને નેટવર્ક વગર અને મોબાઈઇલ વગર જીવન જીવું જ અઘરું લાગે છે હવે. મોબાઈલ ફોન ના વધારે ઉપયોગથી આંખો પર અસર પણ પડી શકે છે અને સ્વાસ્થ્ય ને પણ નુકસાન થઈ શકે છે લાંબા સમય સુધી. સ્ક્રીન જોવાથી થાક લાગે છે. એથી વચ્ચે વચ્ચે આરામ લેવો અને ખુદની કાળજી રાખવી જોઈએ.
હા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પણ જરૂરી છે.
ખુબ સરસ અ મોબાઈલનો ઉપયોગ કરતી વખતે. સુરક્ષાનુ પણ ધ્યાન રાખવું જ જોઈએ. અજાણ્યા લોકો સાથે વ્યક્તિગત માહિતી શેર ન કરવી જોઈએ અન કોઈ પણ અજાણી લિંક અજાણી લિંક પર. ક્લિક કરતા પહેલા વિચારવું જોઈએ.
મોબાઈલ વાપરતી વખતે સાવધાની પણ રાખવી જ જોઈએ. અતના લોકો ચાલુ સાધાને ને પણ મોબાઈલ યુઝ કરે છે.
હા તેના લીધે જ અકસ્માત બને છે.
હાચી વાત છે.
આમ જોવામાં આવે. તો મોબાઈલ ફોન એક ખૂબ જ ઉપયોગી સોધ પણ છે જો. આપણે તેનો સમજદારી થી ઉપયોગ કરીએ તો તે આપણા જીવનને વધુ સર સરળ અને સારું બનાવી શકે છે. મોબાઈલ ફોન ની મદદથી દુનિયા ખુબ નજીક આવી ગઈ છે આજે પણ. કોઈ દેશની માહિતી સરળતાથી મેળવી શકે છે. ઇન્ટરનેટની મદદ થી નવી-નવી વસ્તુઓ શીખવી અને જાણવી ખુબ સરળ બની ગઈ છે.
હા મોબાઈલ થી જ્ઞાન મેળવવું સરળ બન્યું છે.
આજકાલ ઘણા લોકો પોતાના કામ માટે પણ મોબાઈલનો ઉપયોગ કરે છે. વેપારીઓ ગ્રાહકો સાથે સંપર્ક રાખે છે. લોકો ઓનલાઈન મિટિંગ કરે છે. અત્યારે તો લોકો મોબાઈલ થી ઓનલાઈન ઓર્ડર પણ કરે છે. અને ઘણા લોકો મોબાઈલ દ્વારા પોતાના વ્યવસાય ને પણ આગળ વધારે છે.
હા કામ માટે પણ મોબાઈલ ખુબ ઉપયોગી જ છે.
મોબાઈલ ફોનમાં કેમેરાની સુવિધા પણ હોય છે. લોકો પોતાના ખાસ પળોના ફોટા અને વિડીયોને સાચવી શકે છે. જન્મદિવસ પ્રવાસ અને યાદગાર પ્રસંગોની યાદો મોબાઈલમાં પણ સાચવી શકાય છે.
હા, ફોટા દ્વારા યાદો હંમેશા તાજી રહે છે મારા ગેલેરીમાં પણ છે બધી ખાસી યાદો છે અમારી.
સરસ, ખૂબ સરસ. પરંતુ મોબાઈલનો ઉપયોગ કરતી વખતે સમયનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો સોશિયલ મીડિયા પર વધારે સમય પસાર કરે છે. જેના કારણે અભ્યાસ અને કામમાં મુશ્કેલી આવી શકે છે. તેથી મોબાઈલ અને અન્ય કામ વચ્ચે સંતુલન રાખવું પણ એટલું જ જરૂરી છે.
હા સમયનો યોગ્ય ઉપયોગ કરવો જ જોઈએ.
હા, સાચી વાત. બાળકો અને અ વિદ્યાર્થીઓ પણ મોબાઈલ વિદ્યાર્થીઓને પણ મોબાઈલ ઉપયોગી છે. પરંતુ તેમને માર્ગદર્શન આપવું જરૂરી છે. અભ્યાસ માટે મોબાઈલનો ઉપયોગ કરવો સારું જ છે પરંતુ સત ગેમ રમવી અથવા બિનજરૂરી વિડીયો જોવાથી સમયનો બગાડ થાય છે.
હા મોબાઈલનો સારો ઉપયોગ શીખવો જોઈએ ખરાબ ન શીખવો જોઈએ.
હા તમારી એકદમ સાચી વાત છે. અ મોબાઈલ ફોનમાં ઘણી સારી સુવિધાઓ છે. પરંતુ તેની સાથે સાથે કેટલીક ખરાબ આદતો પણ જોડાઈ શકે છે. જેમ કે મોબાઈલ ની લત લાગવી, લોકો સાથે ઓછું વાતચીત કરવી અને બહારની પ્રવૃત્તિમાં રસ ઓછો થવો.
હા, સાચી વાત છે તમારી.
હ વધારે ઉપયોગથી સમસ્યાઓ પણ થઈ શકે છે. તેથી આપણે મોબાઈલને આપણું સાધન બનાવવું જોઈએ. તેની ઉપર નિર્ભર ન થવું જોઈએ.
સાચી વાત છે, અમુક લોકો તો નિર્ભર જ હોય છે જાણે મોબાઈલથી જ એમનું જીવન છે.
છે હા એજ. જરૂર હોય ત્યારે તેનો ઉપયોગ કરવો અને બાકીના સમયે પરિવાર અને મિત્રો મિત્રો સાથે વિતાવવો જોઈએ અને પોતાની પ્રવૃત્તિઓમાં તે પણ આપવું જોઈએ.
સાચી વાત, પરિવાર સાથે તો સમય બીતાવવો જ જોઈએ.
હા ખૂબ સરસ મોબાઈલની સમજદારીથી ઉપયોગ કરવો જોઈએ. આજે આપણે મોબાઈલ ફોન વિશે ઘણી બધી વાતો કરી. મને લાગે છે કે મોબાઈલ ફોન આધુનિક જીવનની એક મહત્વપૂર્ણ શોધ છે તેને આપણા જીવનમાં ઘણા સારા બદલાવ લાવ્યા છે.
હા પણ અમુક ખરાબ બી છે અમુક લોકો સાધનો પર યુ વાપરે છે બરાબર ફોન તો એનથી અકસ્માત કેટલા મોટાં-મોટાં થાય છે અને વધારે લોકો મરી જાય છે એમજ.
હા. હા મોબાઈલની મદદથી આપણે શિક્ષણ, વ્યવસાય, મનોરંજન અને સંદેશા વ્યવહાર સિવિય ઘણાં ક્ષેત્રોમાં આગળ વધી શકીએ છીએ. પરંતુ દરેક વસ્તુનો યોગ્ય ઉપયોગ કરવો જ જોઈએ. જો આપણે તેને વધારે ઉપયોગ કરીશું તો તે આપણા માટે નુકસાનકારક બની શકે છે. તો આજથી તમે પણ ધ્યાન રાખજો કે મોબાઈલ નો સમયસર ઉપયોગ કરવો જ જોઈએ, અને ફાલતુ માં ટાઈમ ના બગાડવો જોઈએ મોબાઈલ પાછળ.
હા, હું યોગ્ય ઉપયોગ કરીશ.
હા, ખુબ સરસ. મને તમારી સાથે વાત કરીને આનંદ થયો, ખુબ સરસ મજા આવી.
મને પણ મજા આવી, આભાર.